હલો.
હલો.
કેમ છો.
હારું છે તને કેવું છે.
હું પણ મજામાં છું તો આજે હવે જો તમે જોઈ જ રહ્યા છે આજે કેવું ચાલી રહ્યું છે હમણાં કે વરસાદ આવાની તૈયારી જેવો કરી રહ્યો છે તો મારે તમને કેવું હતું કે આજે આપણે છે ને અ આજે વર વરસાદ એટલે કે ખેડૂતોના જીવન વિશે અને વર્ષાઋતુ વિશે વાત કરીએ તો હું તમને એના વિશે માહિતી આપતા જણાવુ ને તો વરસાદ એ ખેડૂતો માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે ખેડૂતો જયારે એમ આખુ વર્ષ વરસાદની રાહ જો જોઈ રહ્યા હોય છે અને પછી તેઓ જયારે વરસાદ આવે છે ત્યારે પોતાનો પાક એ જે જે હોય છે એ ડાંગર હોય કે પછી મગફળી હોય કે કપાસ હોય તેનું એ લો. વામણી કરે છે તો અત્યારે તો વરસાદની મોસમ રહી છે ખેતરો ખેડાવી રહ્યા છે અને પોતાનો ડાંગર છે પાક છે ડાંગર નો પાક છે કપાસ નો પાક છે કે પછી મગફળીનો પાક છે એની વાવણી કરી રહ્યા છે પરંતુ એક વાર વરસાદ આવી ગયો છે પછી વરસાદ જ નથી દેખાતો તો આ ખબર નહી કહે કેવા પ્રકારનું ચાલી રહ્યું છે ને એ જ નથી સમજાતું પરંતુ ખેડૂત પણ અત્યારે ફૂલ તૈયારીમા છે કે વરસાદ આવે તો તેઓ પોતાનો જે પણ પાક જે કરવાના હોય એ એનુ મતલબ કરી નાખે એમ તો તમને શું લાગે છે. છે આ વર્ષાઋત આ વર્ષે શું કરશે આવશે કે પછી દુષ્કાળ પડશે એવી શક્યતા લાગે છે.
ના દુષ્કાળ તો નઈ પડે પણ એનામાં કેવું છે કે આ વખતે વરસાદ મે મહિનામાં મંથલી સ્ટાર્ટ થાય છે મે ના પંદર તારીખ પછી પણ આ વખતે એ આવ્યો જ નથી આ વખતે આવ્યો હતો જે તુસુનામી આવી હતી ને એના હિસાબે એ ખીંચાઈ ગયો છે સાઉથ ઇન્ડિયા ના અંદર જે તુસનામય આવવાની હતી તે આખું શ્રીલંકા બાજુ જાય લાગી છે એ હિસાબે વરસાદ બો ખેંચાઈ ગયો છે ને મુંબઈની અંદર હાલ વરસાદ પડી રહ્યો છે ત્રણ ચાર દિવસથી પણ આ બાજુ કઈ અસર દેખાતી નથી એ હિસાબે લાગે છે કે આ વખતે કઈ ને કઈ દુષ્કાળ પડી શકે છે. ક્યાં તો ઓછો વરસાદ પડશે બે માંથી એક થશે એના લીધે ખેડૂતના પાકને ઘણું નુકસાન થઈ શકે એવી આગાહી છે.
હા હા એ તો તમારી વાત બરાબર છે કારણ કે તમે જોઈ જ રહ્યા છે અત્યારે કેવું ચાલી રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે પરિણામે થઈ એવું રહ્યું છે કે વધારે પડતા વૃક્ષો કા પે કપાઈ રહ્યા છે માણસોની જરૂરિયાતો એટલી બધી વધી ગઈ છે ને કે તેની વાત ન પૂછો જેના કારણે વૃક્ષો વધારે કપાઈ રહ્યા છે પરિણામે પરિણામે વૃક્ષો વરસાદ લાવાનું કામ કરે છે પરંતુ તેના કારણે એ થઈ રહ્યું નથી અને ગ્લોબલ વધતા પ્રદુષણના કારણે વરસાદ પણ આવાનો ઓછો થઈ ગયો છે પણ હવે વરસાદો જ નહીં આવશે તો પછી ખેડૂતોને ઘણું બધું નુકસાન થશે. અ ભારતમાં મો મોંઘવારીનું પ્રમાણ પણ વધી જશે જેના કારણે ધડી ઘણી બધી વસ્તુઓમાં મોંઘવારી વધી જશે અને દુ દુષ્કાળ જો પડે તો પછી ભારતને ઘણું બધું નુકસાન થશે અને સાથે સાથે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન સહન કરવું પડશે અને વચ્ચે થોડા દિવસ પહેલા ન્યુઝ પણ આવી હતી કે મુંબઈમાં ખાલી હવે થોડા દિવસનું જ પાણી બચ્યું છે તો એ પ્રમાણે હું તમને જણાવું ને તો પાણી પણ બચાવવું જરૂરી છે જો આપણે પાણી નય બચાવીશું તો પછી આવનારી આપણી જે પેઢી છે એવોને પાણી ન મળ સે અને ઓક્સી મતલબ વૃક્ષો પણ વાવવા જરૂરી છે કારણ કે જો આપડે વધારે પડતા વૃક્ષો નહી વાવીશું તો પણ ઓક્સિજન નું પ્રમાણ ઘટી જશે કારણ કે તમે જોય જ રહ્યા છે ભારતમાં પ્રદુષણ નું પ્રમાણ કેટ સુ વધી ગયું છે રોમાં પ્રદુષણ કેટલું મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ત્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તો શું તમે એવા કોઈ રાજ્ય કે પછી કોઈ દેશ વિશે જાણો છો કે ત્યાં મતલબ એવી હરિયાળી રહે મતલબ વધારે પડતા વૃક્ષો હોય પ્રદુષણનું પ્રમાણ ઓ છું હોય તો જાણતા હોય તો મને જણાવો ને
એ અસમ ના અંદર છે કે જ્યાં પહા પહાડી ઈલાકો છે જ્યાં ગાડીને એ બધું બી ઓછું છે એના લીધે પ્રદુષણ ધ્વનિ નું બી પ્રદુષણ થાય આ જે એ બીજું બું પ્રદુષણ છે તે બી નથી ત ઓનલી વૃક્ષ અસમના જે સાઈડ છે ને તે સાઈડ બહુ સારો કેરળ અને અસમ છે ને તે મોસ્ટલી એને સારું જ છે ને તે બાજુ વરસાદ એનો ડેલી એનો જે ટાઈમ છે તેના પર આવી જ જાય છે જયા હરિયાણીના કારણે બાકી આ હરિયાણી જે આપણા અહીંયા જે હતી તે હવે બો રે થી એના લીધે વરસાદમાં બી થોડું બો તકલીફ પડે છે.
સાચી વાત છે તમારી કારણ કે અત્યારે તો થઈ જવું રહ્યું છે.
બાકી આસામ ને એના અંદર ત કન્ટિન્યુ વરસાદ પડે છે.
હમ બાકી તમે જોઈ જ રહ્યા છો કે અત્યારે એક એક દિવસ વરસાદ આવી ગયો પછી વરસાદ ન નામો નિશાન નથી દેખાતું અત્યારે કેટલાય લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છો અને ખેડૂતો પણ પોતાના વા અ પાક વાવવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ જો આવી રીતે જો કરશે તો પછી ઘણા બધા નુકશનો થઈ શકે છે અને એના કારણે પછી આપણને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે શું કેશો
હા એ તો છે જ પણ વરસાદનું કઈ એ તો આવશે એનું વરસાદ પડશે તો ખરો એ કઈ નહીં પડે એ નથી દુષ્કાળ બો નહીં આવી શકે વરસાદ પડશે પણ ઓછો પડશે આ વર્ષે એવું મને લાગી રહ્યું છે કારણ કે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે તે તમે વાત કરી તે એ પ્રમાણે બો ખાસું કારણ કે પબ્લિકની ડિમાન્ડ જ એટલી વધી રહી છે મોદી એ અત્યારે એના ઓપ્શન અંદર કીધું છે એના ઇન્ટરવ્યુ ના અંદર કે અમે ચાલુ મોદી કે છે કે અમે આટલું કરીએ છીએ તો એના આગળની લોકો એક્સપેક્ટેશન માંગી રહ્યા છે એ સરકાર બી કેટલું કરે પણ દુષ્કાળનુંને જે તમે કીધું પાકને નુકસાન તે ની થઈ જાય કારણ કે હવે આજકાલ ડેમ બની ગયા છે મોસ્ટલી બધી જગ્યાએ હવે ત્યાંથી પાણીનું તો કંઈ ને કંઈ થઈ જશે પણ બહુ દુષ્કાળની સ્થિતિ એક વર્ષના અંદર નહી આવી શકે બાકી ખેડૂતો ખેતી કરી શકે મોંઘવારી વધશે થોડું ઘણું થશે ખાલી મોંઘું જે થશે બાકી મોંઘવારી તો રહેશે થોડી ઘણી કારણ કે અત્યારે જે યુદ્વ ચાલી રહ્યું છે તેને જે પેટ્રોલની અંદર પણ થોડું મોંઘું થઈ ગયું છે હજુ મોંઘું થશે તેના લીસે તેના હિસાબે એ લોકોને બો કઈ મોસ્ટલી એના અંદર ગરીબ અને મિડલ ક્લાસ ફેમિલીને તકલીફ પડશે બાકી અમીરોને બો કોઈ તકલીફ નહી
હા એ તો છે જ કારણ કે
કાઈ ખેડૂત કરશે હજાર રૂપિયા લાગશે તો એના સાંભળને નવોથી સાતસો રૂપિયા જ આવી શકે ને કોઈ જો વરસાદ પડી ગયો હતો એના સામે ને સારી બે ત્રણ હજાર પર નફો બી થઈ શકે એવુ
હા એ તો છે જ જો વરસાદ નહી આવે તો સૌથી વધારે નુકસાન તો મિડલ ક્લાસ ફેમિલી વાળા અને ખેડૂતોને જ થવાનો છે કારણ કે તેઓને જ આટલી બધી પ્રોબ્લેમ થઈ રહી છે હવે ડાંગ જેવા અમુક જે જિલ્લાઓ છે. ગુજરાતમાં ત્યા અમુક જગ્યાએ જોવુ ને તો પાણીની એટલી પ્રોબ્લેમ છે, ને કે વાત ન પૂછો પાણી મતલબ એમ એ લોકો કેટલા ડુંગર ડુંગર ચડીને પાણી લેવા માટે જાય છે, એ લોકોને પીવા માટે પાણી નથી મળી શકતું. તો આવી પરિસ્થિતિમાં જો આપણે એલું ખેતી પર અ ખેતી માટે વરસાદ જો નહીં આવે તો પછી ઘણા બધા નુકસાન થઈ શકે છે, કારણ કે ડાંગ એક એવો જિલ્લો છે કે જ્યાં હરિયાળી વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ આ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ના કારણે ત્યાં પણ અત્યારે મતલબ મોટી મોટી હોટલો પછી જે રેસ્ટોરન્ટોને એ બધા બન્યા છે, તેના કારણે જંગલો એ બધા કપાઈ રહ્યા છે અને જે આપણા માટે યોગ્ય નથી પરંતુ એ લોકોને પણ કેટલું સમજાવે છે. તમે આગળ જણાવ્યું તે પ્રમાણે એટલે આ બધી સમસ્યાઓનું આપણે સમાધાન કરવું ખૂબ જરૂરી છે. ને તો આગળ જતા આપણી આવનારી પેઢીને એના ઘણા બધા નુકશનો થઈ શકે છે.
એ તો છે જ પણ હવે આપણેે પણ, શું કરી શકીએ? કે હવે ખેડૂતો પણ શું કરે કે પોતે પોતેને પૈસાના એના હિસાબે કરી લઈએ છે. પૈસા કમાવા છે એ હિસાબે બધું વેચી દે છે. જરૂરિયાત પ્રમાણે એ લોકો પણ એ પછી જે અમીર લોકો કોય છે તે પોતે એના અંદર ઈન્કમ કમાવ ખેતી તો નહી કરી શકે એ લોકો એ પોતે કઈને કઈ ખોલી રાખે છે. દુકાન છે. શોપ છે કઈ બી હોટલ છે. ખોલીને પછી કમાયને એના હિસાબે ત્યાં જ ગંદકીને થાય ને એ લોકોને નુકસાન પડે છે.
હા સાચી વાત છે. એ તો હવે એ તો બધી જ પ્રકારની સમસ્યાઓ હાલમાં તો છે જ બધું જે થઈ રહ્યું છે. મારે ખ્યાલથી તો એ બધું ગ્લોબલ વોર્મિંગ ના કારણે જ થઈ રહ્યું છે. જો ગ્લોબલ વોર્મિંગ પર આપણે કંટ્રોલ ના કરીશું તો પછી બ એ બધી સમસ્યાઓ આવવાની જ છે અને તેનો આપણે સામનો કરવો જ પડશે કારણ કે બીજો આપડ પ્રશ્તો બી નથી એના સિવાય
હા એ તો છે જ હવે તો તમારી વાત સાચી છે. એક તદ્દન એના સિવાય આપડા પાસે કઈ રસ્તો મલે ની
હમ.
બા. કી આ વષે વરસાદ દુષ્કાળ તો નહીં આવે સો ટકા વરસાદ આવશે થોડો ઘણો આવશે. ખાલી ઓછું પ્રમાણે વરસાદ આવશે દર વર્ષે આવશે તેના કરતા.
હા એ તો હવે થવાનું જ છે. એનું તો કઈ કઈ ક નથી શકાતું તો શું કેશો બીજું આ વિષય પર કઈ કહેવા માંગો છો?
ના વિષય પર બસ આટલું જ કે હવે જ્યાં ખેડૂતો છે તેઓ હવે પોતાના વૃક્ષ ને બધું બચાવવું જોઈએ તો મોસ્ટલી આ વરસાદ ન રહી શકે એટમોસફિયર નહી શ બાકી અહં ડાંગ પણ મોટી સીટી જેવું થઈ જશે. થોડાક સમયની અંદર આ મોટું પર્વત ને બધું કઈને રહેશે.
હા તમારી વાત સાચી છે, તો ચાલો તમારી જોડે વાત કરીને મને એના વિશે સારી એવી માહિતી પ્રાપ્ત થઈ, તો તમે તમારો કિંમતી સમય આપ્યો એમને એ બદલ તમારો ખુબ ખુબ આભાર તો પછી આપણે એવા જ કોઈ ટોપિક સાથે પાછી ચર્ચા કરીશું તો ચાલો આવજો
આવજો બાય. મને બી તમારી સાથે વાત કરી ને